હલો. હલો. હલો.
હલો.
જય શ્રી કૃષણ. ના કેમ છો.
હા બસ મજામાં તમે કેમ છો.
પણ હું પણ મજા. જેમાં બીજું શું કરો છો.
હા બસ બધા મજામાં છે તમારા. બધા સારા છે.
હા બધા જ મજામાં છે. હમણાં જોઓ ને હમણાં હમં. ઘરે સત્યનારાયણ ની કથા નો આયોજન થયો હતો. તો કેટલું મનમાં કેટલી. શાંતિ થાય છે એવી કોઈ કથા એવું કઈ ભક્તિ વગેરે આપડણે કરીએ તો. પૂજા કરીએ તો કેટલું.
હ અને કથા બહ સકૂન બને અને સત્યણ કથા થી તો ઘરનું વા. વાતાવરણ બી સારું થઈ જાય શાંત વાતાવરણ થઈ જાય અને સારામાં એક વા કરાવી જ જોએ સાતાવણ ની કથા તો. બહ સારી હોય ઘરના માટે હમ. મને પ્રસાદબી બઉ સારો લાગે તમે કેવી રીતે બનાવો એનો પ્રસાદ
હા એનો પ્રસાદ નો સ્વાદ જ આપણે આમ કયે અમથા આપડે બનાવ બનાવતા હોઈયએ કોઈ પણ શીરો વગેરા પણ જયારે આપણે પ્રસાદ ના નામ થી બનાય
અલગ જ સ્વાદ આવ્યો અલગ જ એનું ટેસ્ટ આવે.
અલગ જ ટેસ્ટ આવે છે. હમમ હું અમે તો શું છે કે અમારા અહિયાં એક મોટા વડીલ અ આંટી છે ને એમને જ પ્રસાદ બનાવ્યો હત- તો તો પંડિતજી એમને જે પ્રમાણે કીધું હતું. સોજીનો અ પ્રસાદ શીરો બનાવ્યો હતો એમાં દૂધ નાખીને બોસ સરસ બનાવ્યો હતો એનો સ્વાદ એટલો સારો હતો કે આપણે જનરલી હલવો બનાવીએ છે ને એના કરતા તો બો જ અલગ હતો.
ટેસ્ટ જ સારુ આવે. અચ્છા હમમ. અમારે બી કરવાની છે પૂજા અમના કરાવસુ થોડાક દિવસમાં સત્યનારાયણ ની પૂજા અને સુંદરકાંડ કરાવવાનું છે. તો એ જ વિચારતા છે. કરાવા ને તે સારું ઘરમાં વાતાવરણ સારું થઈ જાય સાલમાં એકવાર પૂજાને એ બધું કરાવીએ ને
હા સાચું કઉ છું. બિલકુલ એકદમ ઘરમાં એકદમ સકારાત મકઈ એ આયી જાય એકદમ અને એટલું સરસ અ બધી નેગેટિવિટી જતી રેહ બધા સકારાત્મક અને એક આ મનને એટલો સુકૂન મળે છે. કે આપણે ભગવાન ના પ્રત્યે ભલે તો ભજન આપણે ક્યાક બેસીને પણ કરીએ. પણ આપડે જયારે એ પોપાણે અ પૂરા વિધિ વિધાનથી આપણે કું કરીએ ને તો પણ આપણા અંદર બો સકારાત્મક ઉર્જાનો પત
હા બહ જ એજ પણ પૂજા તો હું કરાવવી જોઈયું ઘરમા ડેલી આપડે પૂજા કરીએે છે પણ એ અલગ હોય ને આપણેે આવીતે હવાવાન કે પૂજા કરાવીએ તો એ સારું કેવાય સારું રે ઘરમાં ઘર માટે તોઈ સારું રહીને આપ અને આપણને બ મનમાં શાંતિ મળે,
આપણે જોયું હશે કે જયારે આપણે નવું મકાન કે નવું કોઈ ઓફિસ નો સ્થલ કે એવું આપડે કઈ લઈએ છે કે નવું મકાન ન આપણે ઉદઘાટન કરીએ છીએ તો ત્યારે યપ આપણે કેવી રીતે એનો ય નાંગલ અમારા અહીંયા નાંગલ કહેવામાં આવે છે કે કે મકાન નું કરે છે તો ત્યારે એમાં હવન કુંડમાં બ બધી રીતે હવન કરીને જે નેગેટિવિટી હોય છે એમ કેહે છે કે એક વખત જયારે નવું મ મકાન કે નવું સ્થાન બને તો એ જગ્યાએ આપણને પૂજા અ હોવન તો કરવો જ જોઈએ એનાથી આપણે
હમ કઈ બી નવું વસ્તુ કરીયે ઘરમાં કે મતલબ નવું દુખ એમાં પૂજા કરાવવી જ જોઈએ પૂજા કરાવી તો બધ ત ત્યાંની બધી નેગેટિવિટી કેઈ બી કોઈ ખરાબ વસ્તુ જતી ર વાતાવરણ ત્યાંનું શુદ્ધ થઈ જાય
સાચું કહો છો તમે અને થોડો બદલાવ પણ થઈ જાય છે તે એ અને આજ બહાને આપણે ભ ભગવાને
હમ એજકય હા ડેલી ના લઈકે, માં તો આપણને એટલું ટાઈમ જ નથી મળતું કે આટલે મતલબ ભગવાનને એટલી બધી પૂજા કરી આપે એટલે એના બહાને મતલબ આપણનેી ટાઈમ બી મળે ને બધું થાય એમ
સાચું કહ છો, આપડે આપણા ઈષ્ટદેવોની યાદ કરીએ છે પછી આપ આપણે હા એ પ્રમાણે તો આપણને કરવું જ જોઈ અને તમે જેમ કો છો કે આપણે સાધારણ રોજ પૂજા કરીએ છીએ જો એમાં પણ બહુ મહત્વ છે આપણે સોમવાર થી લઈને આ અઠવાડિયા સુધી આઠ દિવસમાં આપણે રોજ આપડા કામમાં ઓફિસમાં દિનચર્યામાં વ્યસ્ત હોઈએ છીએ. હવે તો ગૃહણીઓ પણ એવું કઈ ને કઈક. કામ કરતી હોય છે. તો એ પણ વ્યસ્ત જ હોય છે. તો એનાથી આપણે જયારે સોમવાર થી લઈને રવિવાર વચ્ચે આપણે. ક્યારેક પણ આપણને થોડો ટાઈમ મળી રહે તો આપણે જો કોઈ દિવસ ભગવાન આમ તો આપણે રોજ ભગવાનનું નામ લઈને ઘર. થી બહાર જઈ જઈએ છે. પણ જયારે આપણે કોઈ દિવસ મંદિર જઈએ. તો પણ આપણને એકદમ નવુંન મનમાં સુકૂન અને કેવો અનુભવ થાય છે કે, ભાઈ. આપડે ભગવાન પ્રત્યે. અને આમ આપણા પણ. તિ ના એવા ભક્તિ પ્ર્ય. થોડો સમય કાઢવો પણ બહુ જરૂરી છે.
બઉ જરી છે જરૂરી છે નામ જવાબ ના. જે નામ જપું કેટલું મહત્વ છે એટલે રોજ થોડાક મબ ભગવાન નું નામ જપ કરવા જ જોઈએ દિવસમાં અડધો કલાક તમે ટાઈમ કાઢો પણ ભગવાન ભક્તિને નામ જપત કરવાનું જ. બંને પણ શાંતિ મળે અને. બહ સારું. હમ.
હા હવે તમે જોયું હશે કે, કેટલા બધા. અ આ ડિજિટલ પ્લેટફોર્મ પર કેટલા બધા જે છે ભગવાન છે. એ લોકો કેટલા. બધા આ લોકો છે સાધુઓ છે એ લોકોને ભક્તિ માટે કેટલું અલગ જ. અલગ અલગ જગાવી છે. કે લોકોમાં ભક્તિ પ્રત. પ્રત્યે એમનો સમય પસાર થાય એ એમની પ્રત્યે એમનો પણ થોડો એમનો મન લાગે હવે કે, પંડિત મિશ્ર. રાજજી છે.
હા હા હા શિવ ભગવાનને બ હા પ્રેમાનંદજી છે પ્રેમાનંદજી પણ બહ સારા પ્રવચન આપ્યા એમને તો એમ લાગે. સાંભળ્યા જ કરીએ. જીવનની બધી પરિસ્થિતિ. ની પાસે જવાબ હોય. એટ એક કલાક. પ્રવચન અે તને શાંતિ મળ.
સાચું કહો છો તમે તો પ્રેમાનંદજી મહારાજ. પંડિત મિશ્રાજી, તો આ લોકો એ બધાએ જે અમ-અ ભગવાન પ્રત્યે લો કોમાં જે અલખ જગાયો છે પહેલા પણ ભક્તિ કરતા હ લોકો પણ હવે એના-પ્ર-એનુ હ. એના બાદમાં બહુ ભાન થયો છે એ લોકોને બહુ વસ્તુઓનો અહેસાસ બતાવ્યો છે, આપણે પહેલા પણ ભગવાન ભોલેનાથને, જલ ચડાવતા હ તા બિલપત્ર ચડાવતા હતા બ તુ કરતા હતા, પણ હવે લોકોમાં ક્રેઝ જોઈને એકબીજાને જો પણ વધારે અ અને એકબીજાને જો જોઈને જો એક કોઈ સારી વસ્તુ શીખે, તો એ સારી વાત છે.
તે જ ને આજકાલની જનરેશન પણ મતલબ એ પ્રવચન સાંભળીને મતલબ ભગવાન પ્રત્યે એમની ભક્તિ ચાલુ કરે છે એ સારી વસ્તુ છે કે મતલબ આજકાલની જનરેશન પણ કરે છે મલબ એજેડ લોકો તો કરે જ છે ભગવાન ની ભક્તિ ને બધું પણ આજકાલના જે નાનાના છોકરા એ પણ અમે હમણાંથી ભક્તિને ભાવમાં પડી રહ્યા છે તો એ સારું કેહેવાય ભગવાનની ભક્તિ તો કરવી જ જોઈએ હમ
અને જેમ કે જેમ ભગવાન આમ નામ જપને માટે કીધું છે તો કેટલા લોકો જ્યારથી આ બધા એટ્રે પણ પ્રેમાનંદ મહારાજને ત્યાં જો વિરાટ કોલી પછી અનુષ્કા આ લોકોને બધા ફોલો કરતા હોય છે, તો આ લોકો પણ જયારે સેલિબ્રિટી પણ ભગવાન પ્રત્યે આટલો ભાવ આટલી ભાવનાનો એ કરે છે સાક્ષાત્કાર કરે છે, તો પછી લોકો પણ એમને જોઈને પણ ફોલો કરે છે, અને એમને જોઈને પણ એ નામ જપ પ્રતિ
એજ હા કેમકે એ લોકોને ફોલો કરે તો એ લોકોને લાગે કે આ લોકો આટલી ભક્ પ્રતિભાવ કરતા છે તો આપણેે પણ કરવા જોઈએ તો એ લોકોને જોઈને પણ લોકો.
હા સાચું કહો છો તમે, તો ભગવાન પ્રત્યે એ એક આ કળિયુગમાં બહુ જ જરૂરી છે કે લોકો ભક્તિ
બહ જરૂરી છે, આજકાલનો ટાઈમ આવી ગયો છે કે ભગવાન ની ભક્તિ કરીએ એ જ સારું. ટાઈમ બો ખરાબ આવી ગ્યો છે આજકાલ કેટલું બધું થતું છે. ભગવાન પર ભરોસો રાખ કો ને એમની ભક્તિ કરો તો બધું સારું થાય.
સાચું કઉ છો અને આપડે કોઈ કષ્ટમાં કષ્ટના સમય હોઈએ કોઈ ઘરમાં એવી કોઈ બીમારી હોય કે એવી કોઈ સંકટ આવી જાય આપણા પર. તો આપણે જ્યારે ભગવાનને યાદ કરીએ આખ બંધ કરીને, પહેલા તો આપ આપણે જો આપણે કોઈ સમસ્યામાં હોઈએ. તો આપણે જો છોકરીઓ હોય તો આપણે પેલા મા બાપ આપ યાદ કરીએ છી હા પછી આપડે જયારે ભ ભગવાનને આમ બહુ જ એનાથી આપણે ભગવાનને યાદ કરીએ, તો એવું આપણે આપણા અંદર એવો મતલબ તાકત આવી જાય છે ને ભગવાનને આપણે યાદ કરીએ તો આપણે એ અ શક્તિ એક ક્યાંથી એક અજીબ શક્તિ આવી જાય છે કે આપ આપણે ઓ કષ્ટ માંથી બહાર નીકળવા માટે માટે પણ એ બહુ આપણા માટે, ઉપયોગી હોય છે.
હમ. ભગવાનને સાચા દેવ થી આપણે ભક્તિ કરીએ તો ભગવાન આપડી પણ શ આપણને પણ બધું સારું જ કરે આપણા માટે.
થી થોડો સમય ભગવાન માટે પણ આપણને કાઢવો જ જોઈએ, અને ભક્તિ ભાવના કરવાથી જો આપણે કઈ સારું જ અનુભવ કરીએ છ છેએ. તો આ પ્રમાણે આપણે જ્યારે દિવસનો સમય આમ તો સવારનો તિ કરવા માટે. પણ એવું કઈ નથી કે નામ જપ્ત ત્યારે તમે નવરા થાઓ. ત્યારે આપ
નામજપ તો કામ કરતા કરતા પણ આખો દિવસ તમે નામજપ કરો તો પણ ચાલે.
હા અને થોડા મંત્રોચ્ચાર કે નામજપ એવા કરો તો પણ આપણને આપણા મન થોડો શાંત થાય આપણે આપણને માનસ શાંતિ અનુભવ થાય. આપણેે બહુ સ્વસ્થ અને બહુ તાજગી નો અનુભવ કરીએ.
નામ જપ થોડા સમય પેલા મનને એટલી શાંતિ મળે કઈ પણ બસ્તુ યાદ ની આવે કઈ ટેન્શન નહીં. કઈ ની.
હા સાચી વાત છે તમે ક્યાં સમય કયો સમય અનુકૂળ એના માટે કયો સમય અનુકૂળ કરો છો
સવારે તો મને ટાઈમ નહી હોય એટલે સાંજે મે દીયાબધી નો ટાઈમ હોય ને સાત વાગે ત્યારે મેં કરું અડધો કલાક મતલબ કાઢું અડધો કલાક ટાઈમ કાઢું પછી કરું, સાંજેમ તો આખો દિવસ કરું છું પણ સાંજે પ્રોપર ટાઈમ કરીને, ચિકન
બહુ સરસ તેનાથી પણ આપણા જીવનમાં બહુ સારા બલાવ આવે છે આપને બ તાકાત મળે છે આપણું મન બહ શાંત થાય છે અને હા
તું ટેન્શન કઈ યાદ નહી આવે એમાં
સાચી કો તમે તો ભગવાન નું નામ પણ આપ. આપણેએ જપ કરવો જ જોઈએ અને તમે પણ મને એવું શીખવાડ્યું. કે આપણેે સાંજના સમયે એવું કરવું જોઈએ તો હું પણ જો મારા જીવનમાં આ લાવવાની અનુભવ લાવવાની કોશિશ કરીશ હું.
હા કરજો તમને પણ બ શાંતિ મળશે આમજબ કરો. બઉુ સારું લાગશે.
હા ચાલો ફરી મળીએ ચલો. જય શ્રી કૃષ્ણ.